કવ્યા.
આજે તો સ્પોર્ટ્સ ડે છે. બધા છોકરાઓ કેટલા ઉત્સાહિત લાગે છે.
મને તો સૌથી વધારે મજા આવી રહી છે આજે આપણે ઘણી નવી
પણ મને તો ખાલી ક્રિકેટ જ આવડે છે. બાકી તો રમતમાં હું થોડી ગભરાઈ જાઉં છું.
એમાં ગભરાવાની શું વા ત છે હું તો સરળ રીતે સમજાવી દઈશ.
સાચે તો ચાલ તું મારી ટીચર બની જા આજ માટે.
ચાલ શરૂ કરીએ સૌ પ્રથમ કબડ્ડી વિશે હું થોડું કહીશ.
ઓકે મેં ઘણા લોકોને કબડ્ડી કબડ્ડી બોલતા જોયા છે પણ મને ટીમની ખબર નથી મને રમત બહુ ગમે છે.
જો. એક ખેલાડી સામેની ટીમમાં જાય છે અને સ તત કબડ્ડી કબડ્ડી બોતો રહેત.
જો એ બોલવાનું બંધ કરી દે તો શું થાય?
તો એ આઉટ ગણાય તેને સાઈડમાં આવવું પડે છે.
ઓ, એટલે શ્વાસ નિયંત્રણ પણ જરૂરી છે.
બિલકુલ, બિલકુલ. આ રમત શરીર મજબૂત બનાવે છે અને ધ્યાન પણ વધારે છે.
બરાબર, મને ખો ખો ખો વિશે પણ ઘણા વખતથી જાણવું હતું.
હા, એટલે જ હું ખોખો વિશે વાત કરવા માંગુ છું. હા ખોખો માં ખેલાડીઓ જમીન પર બેઠા હોય છે. અને એક ખેલાડી દોડીને બીજાને પકડવાનો પ્રયત્ન કરે છે.
અને ખો ક્યારે બોલવાનું?
જ્યારે તે પોતાનો ચાન્સ બીજા ખેલાડીને આપવો હોય ત્યારે ખો કહે છે.
અચ્છા, એટલે આમાં તો ટીમવર્ક બહુ જરૂરી હોય એવું લાગે છે.
હા, એકદમ સાચી વાત છે અને ઝડપ પણ ખરી સમજદારી અને ટાઈમિંગ પણ બહુ જરૂરી છે.
હમ્મ, મને લાગે છે મને આ રમત બહુ ગમશે.
હા, તો આપણે એ રમત ચોક્કસ ક્યારેક રમીશું જયારે બધા ભેગા થઈ છે તો હવે આપણે ગીલી ડંડા વિશે વાત કરીએ?
ગીલી દંડા. હમ્મ, બહુ જૂની રમત છે પણ મને બહુ નથી ખબર એના વિશે.
અચ્છા તેમાં એક નાની ગિલ્લી અને મોટો દંડો હોય છે. દંડા થી ગીલીને હવામાં ફેકીને દૂર મારવામાં આવે છે.
હો વાહ, સો વાક્ય ઉપરથી તો એવું લાગે છે કે, જેણે ક્રિકેટનોય દાદા હોય.
હા, એમ ચોક્કસ કહી શકાય આ રમત ગામડાઓમાં બહુ લોકપ્રિય હતી પેલાના સમયમાં.
મને તો આ ટ્રાય કરવી જ છે મજા આવી જશે.
હા, ક્યારેક ચોક્કસ થી ટ્રાય કરીશું આ રમત પણ.
હવે મારી ફેવરિટ હા ક્રિકેટ.
ક્રિકેટ? હા, હા, ચોક્કસ ક્રિકેટ માં તો બે ટીમ હોય છે એક બેટિંગ કરે છે અને એક બોલિંગ કરે છે.
અને રન બનાવવાના હોય છે ને?
હા, અને જે ટીમ વધુ રન બનાવે ને તે જીતે છે.
હું તો બેટિંગ એક્સપર્ટ જ છું.
પણ ફિલ્ડિંગ પણ એટલું જ મહત્વનું છે હો. પણ ફિલ્ડિંગ પણ એ એટલું જ મહત્વનું છે હો.
હા, ક્યારેક હું કેચ છોડું છું.
તો એના માટે તો આપણે સતત પ્રેક્ટિસ કરવી પડશે. આપણે ક્રિકેટ પણ એક સમય ક્યારેક ચોક્કસ રમીશું ક્રિકેટ રમવાની પણ મજા ખૂબ જ આવે.
હા, હું પણ ફિલ્ડિંગ માટે છે ને આળસ છોડી દઈશ અને ફિલ્ડિંગમાં ધ્યાન આપીશ.
ચોક્કસ, ચોક્કસ આપણે રમીશું. હવે મને લાગે છે આપણે હોકી વિશે વાત કરીએ.
હા, એ મેં સાંભળ્યું છે કે આપણા દેશની રાષ્ટ્રીય રમત છે. બરાબર ને?
હા તેમાં સ્ટિક અને બોલ થી ગોલ કરવામાં આવે છે.
અને મને એમ લાગે છે કે આમાં પણ ટીમવર્ક જરૂરી છે.
ખુબ જ બધા ખેલાડીઓ એકબીજાને પાસ આપે અને ગોલ કરે છે.
ભારતની ટીમ હોકીમાં બહુ સારી છે.
હા ભારત એ ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે. હોકી માં તો આપડે ઘણા ગોલ્ મેડલ જીતેલાજ. તો હવે આપણે આગળ વધીને ચેસ અને અ અમુક ઈન્ડોર ગેમ્સ વિશે વાત કરીએ મને લાગે છે.
હા, હું એવા કહેવા કહેવાની જ હતી કે બહારની રમતો તો સમજાઈ ગઈ હવે અંદર રમવાની રમતો કઈ કઈ છે?
અ અંદરની રમતો ચેસ, લુડો, કેરમ જેવી વિવિધ પ્રકારની ઘણી રમતો છે.
ચેસમાં તો બહુ વિચારવું પડે હો.
હા, તે દિમાગને તેજ બનાવે છે. અને ધીરજ પણ શીખવે છે.
હું તો હંમેશા હારી જાઉં છું.
નાના પ્રેક્ટિસ કરીશ તો જરૂર જીતીશ.
હા, હું ચોક્કસથી પ્રેક્ટિસ કરીશ હજી આપણે મારા ખ્યાલથી ત્રણથી ચાર ગેમ વિશે હજી પણ વાત કરી શકીએ આપણી પાસે છે સમય.
હા, સાચી વાત છે. આ લુડો, કેરમની પણ વાત આપણેે કરી શકીએ. કે લુડોમાં પણ. વેકેશનમાં જયારે આપણે, વેકેશન હોય સમરમાં ત્યારે આપણે બાળકો કંટાળતા હોય છે ઘરમાં બપોરે શું કરવું. અને ટીવી પણ બહુ જોવ સારી વાત ના કહેવાય ને આંખને કેટલું નુકસાન પહોંચાડે, એટલે લુડો કેરમ જેવી ગેમ રમવી જોઈએ.
હા, અને કેરમમાં કેરમમાં એવું છે કે એમાં બે જાતની કુકરી હોય ને કાળી અને, સફેદ અને એક નાની રાણી
એક હા. લાલ કલરની. લાલ કેક હ. એ પણ હોય છે.
પણ હોય છે એમાં કેવી રીતનું હોય છે?
એમાં પણ અ બે પાર્ટનર હોય. ત્રણ પાર્ટનર કે ચાર પાર્ટનર એવી રીતે રમી શકાય.
બરાબર, હા મને એવું બેસીને રમવા વાળું બહુ ગમે. ગરમી ના લાગે ને ઉનાળામાં.
ઉનાળામાં ગરમીની સિઝનમાં તો આપણે, ઘરમાં બેસીને બપોરના સમયમાં તો એવી જ રમતો રમવી જોઈએ, કે જેનાથી ગરમી ના લાગે અને બહાર જઈને તમને લૂ પણ ના લાગે. સાંજ પડે ઠંડા પોવરમાં તમે ક્રિકેટ રમી શકો. અને બપોરના સમય માં આવી રીતે અંદરની રમતો રમવી જોઈએ પછી સાપ સીડી છે નવો વ્યાપાર છે એવી ઘણી બધી અંદર અંદર ની રમતો છે જે આપણે મેળામાંથી લેતા હોઈએ છેએ યાદ છે
હા અને હમણાં અમે ગયા વર્ષે ભેગા થયા હતા ત્યારે અમે લોકો ઉનોની પણ અલગ અલગ વેરિએશન રમ્યા હતા ઉ ના પતા હા
એ રમત વિશે પણ સાંભળેલું છે પણ બહુ ખાસ આઈડિયા નથી
હા એ એ રમત મને સારી રીતે આવડે છે ઉનો ના ઘણા બધા વેરિયેશન છે અને એમાં તો પત્તા ઉપર જ આપેલું હોય છે કે કેવી રીતે આ પત્તું રિવર્સમાં જશે આ પત્તું એક પત્તું તમે એવું ટુ પ્લસ વાળું ફેંકો ફોર પ્લસ વાળું ફેંકો એવું જે ઉપરમાં કકિંગ કરેલા હોય ચાર અલગ અલગ કલર હોય અને એ કલર ઉપરથી જે લખેલું હોય ટુ પ્લસ લખ્યું હોય તો બે પત્તા ઉપાડવાના રિવર્સ હોય તો રિવર્સમાં જવાનું આપણે એ આ વખતે આપણે એ રમીશું વેકેશનમાં આપણે ઘણી બધી વાર રમીશું ટીમ પાડીને રમીશું
હા ચોક્કસ મને શીખવાડ છે કારણ કે મને એવી રમત નવી નવી અંદરની ઘરમાં અંદર રમવામાં આવતી રમતો પણ રમવાની ખુબ જ મજા આવે છે
હા અને મારા દાદી એવું કહેતા હતા કે એક વખત અ એ લોકો કોડીની ગેમ રમતા અને એ લોકો અષ્ટો પગડી એ પણ
અષો પગડી હા એ મને યાદ આવે અષ્ટોપગડી મને પણ બહ જ ગમે રમવાનું
હા એમાં અ ચાર ઘર હોય ચાર ઘરમાં અલગ અલગ કાંકરી રાખવાની હોય અને એ કાંકરી પોતાના ઘરથી રમવાની શરૂઆત કરે અને એ કોડીના કોડીપડ ચાર કોડી ભેગી કરી અને એમાંથી દાણા પાડવાના જેટલા નંબર આવે એટલું ચાલવાનું
હા મને લાગે છે આ અષ્ટોપગડી પેલાના સમયની લુડો કહી શકે ક
હા બહુ સાચી વાત છે એવું જ હતું એવું જ હતું એનું દેશી વર્ઝન અને બહુ જ સરસ અને એટલી ઇન્ટરેસ્ટિંગ ગેમ છે કે તમે એક વખત ચાલુ કરો તો તમને ઉઊભા થવાનું મન ન થાય
સાવ સાચી વાત છે અને એમાં ક્યાં તમારો સમય પસાર થઈ જાય ખબર જ ના પડે
ખબર જ ના પડે સાચી વાત છે અને પાછું ઝઘડા થઈ જાય તો અલગથી ઘણી વખત ભેગા થ ભેગા થઈને મસ્તી મજા કરીને કડીક માં ઝડવા માંડીએ પણ એ વેકેશન ની બહુ મજા છે
હા વેકેશનની તો એ જ મજા છે અને ગરમીની સિઝન પણ હોય અને આપણે વેકેશનમાં રમતો પણ રમવાની હોય મજા પણ કરવાની હોય
હા
કેરી ન પણ કેરીની પણ મજા મજા લેવાની હોય રમત ગમત
સાચી વાત છે હા એટલે આપડે હવે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈએ એટલે આપણે આજે આટલી બધી ગેમ ડિસ્કસ કરી એમાંથી કઈ ગેમ રમવી છે
એ આપણેે ચોક્કસ આપણે વિચારીને નક્કી કરીશું પણ સાચું કવ મને આજે સમજાયું કે રમત રમત ફક્ત મજા માટે નથી
હમ્મ.
આપણી શરીરને કસરત કરવા માટે પણ છે.
હા, ટીમવર્ક શીખવે છે. આત્મવિશ્વાસ વધે છે એના થી અને શરીર સ્વસ્થ રાખે છે.
સાવ સાચું. સાવ સાચું.
ચોક્કસ તો ચલો આપણે આજે કોઈક નવી ગેમ રમીએ. આજથી જ શરૂઆત કરીએ.
આજે જ આપણે નવી રમતોની શરૂઆત ચોક્કસ કરીશું. આજે કબડ્ડી ખોખો, ક્રિકેટ બધું રમીએ મજા આવી જશે.
હા, ચલ આવજે.
આવજે.